તો મારો અવાજ આવી રહ્યો છે.
હા મિત્રો તમારો અવાજ આવી રહ્યો છે.
તો તમે શું કરી રહ્યા છો અત્યારે.
હું અત્યારે એમ તો ફ્રીજ બેસેલો છું.
બરોબર તમે અત્યારે કોલેજ નહી જતા.
એમ તો અમારા સવારમાં માત્ર આજે ત્રણ જ લેક્ચર હતા એટલે. ચિત્રન લેક ભરીને હું પાછ હોસ્ટેલ આવી ગયો.
બરા
હ તમે પણ કઈ કોલેજ કરો છો.
હ હું પણ કોલજ કરું છું. આજે વરસાદના કારણે હું કોલેજ જઈ શક્યો ન હતો વધારે વરસાદ આવતો હતો.
હમ વરસાદ એમ તો અમારે ત્યાં ખુબ જ ઓછો પડે છે. માત્ર દિવસમાં માંડ એક કલાક ક તો અડધો કલાક એટલું જ આવે છે. તો વરસાદ ન અમારે તાપ જ અસત છે.
હમ તો હમ આમ જ ફ્રી બેઠેલો હતો તો વિચાર આવ્યો કે. જલા પાણી. ના મહત્વ વિશે આપણે જરાક ચર્ચા કરીએ તો સારું.
હા અમારે ત્યાં પણ પાણીની ખુબ જ અછત છે તો એના વિશે ચર્ચા કરવી એ ખૂબ જ સારો વિષય છે. તો એના વિશે તમે પહેલાં કંઈ કહેવા માગો છો.
પ્રણી આપણા જીવન માટે સૌથી અગત્યનું. ત્રોત છે પાણી વગર આપણે જીવન જીવી શકતા નથી. કોઈ પણણ સજીવ. પાણી વગર રહી શકતું નથી તેના માટે પાણી ખૂબ જરૂરી છે. જો આપણા શરીરમાં પાણી ન હોય તો. આપણું. શરીર આખું ન કામ બની છે અને આપણે. મૃત્યુ પામીશ. શકી છે એના વગર જીવવું ખૂબ અઘરું છે. તમે પણ દિવસમાં બે ત્રણ લીટર તો પાણી પીતા હશો.
હા હું પણ દિવસમાં બે થી ત્રણ લીટર પાણી પીમ જ છ.
તો. પાણી એ આપણા માટે. તો અગત્યનું છે પણ ખેડૂત માટે પણ એટલું જ અગત્યનું છે એના વગર ખેતી પણ અશક્ય છે. જેનાથી આપણને આનજ મળે છે. તે અનાજ પણ. ઉગાડવા માટે પાણી ખૂબ જરૂરી છે. એટલે પાણી હોવું. મહત્વની વાત છે આપણા અમુક. શહેરમાં તો પાણીની ખૂબ તંગી હોય છે જેમ કે કચ્છ. પણ ગ વિસ્તારમાં પાણીની ખૂબ અછત હોય છે. ત્યાં ખાસ કરીને ખારું પાણી જેવું મળે છે. અને. પીવા લયક તો પાણી મોટા ભાગે મળતું જ નથી. આ વિસ્તારમાં પાણીની ખૂબ. જરૂર હોય છે તો તમે કઈ કવા આવશે પાણી છે.
હા એમ મે અગાડી પણ કીધું હતું કે અમારા ગામડામાં. વરસાદ ખૂબ જ ઓછો થાય છે જેના કારણે પાણીની પણ ખૂબ જ. તંગી પડે છે અનેને. જયારે ખાસ કરીને ઉનાળાના સમયમાં અમારા ગામડામાં ખણકા હોય તે બધા સુખાય ગયેલા હોય છે. જેના કારણે જે માણસને તો બોરનું પાણી કમસે કમ પીવા માટે ચાલી રહેતું હોય છે. પણજે ઢોર હોય કે બીજા પાણી પાણીઓ હોય એ લોકોને પાણીની ખુબ જ તંગી પડતી હોય છે તો અમારા ગામમાં તેમ માણસની ખેતી કરવા માટે પાણી ની ખુબ જ જરૂર હોય છે. ને અમારા ગામમાં પાણી નછત હોવાના કારણે ખેડૂતોના ખેતર પણ એમ જ પડી રહેતા હોય છે. એમને બીજું કઈ કામ પણ મળતું નથી તો એમ પાણીની ખુબ જ અછત હોવાના કારણે અમારા ગામ મા ખુબ જ ઉનાળામાં મુશ્કેલીઓ પડતી હોય છે. દૂર દૂર સુધી પાણી લેવા માટે જવું પડતું હોય છે. ને એમમાં વાત કરીએ તો પાણી આપણે બચાવવું જોઈએ કારણ કે આજે આપણે પાણી બચાવતું ખ જ આપણને કાલે કામ આવશે તો તમે ક કે પાણી બચ વા વિશે કહેવા માંગો છો?
હા. આજના રોજીના જીવનમાં આપણે જોઈ જ છે આપણે ઘણી વખત પાણીનો ઉપયોગ કરતા હોઈએ છે તેમાં આપણે રોજિનદા ના કાર્યમાં કપડા ધોવા પછી વાસણ ધવા નાહવા માટે ખુબ વધુ પાણીનો ઉપયોગ કર હો જ છે. જેના કારણે અમુક વાર વધુ પડતા પાણીનો ઉપયોગથી તેનો દુરપયોગ પણ થાય છે. તેથી આપણે પાણી નો બચાવ કરવો જોઈએ. પાણીનો બચાવ કરવા માટે આપણે પેલા તો આપણાથી જ ચાલુ કરવું જોઈએ જેમ કે નાતી વખત યોગ ના એકદમ ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો. પુઆર પુવારા જેવા સાધન નથી નાહવું ન જોઈએ તેમાં પાણી ન વ્યસ્ત વધુ થાય છે. અને નળો નેવા ખુબ સાચવીને વાપરવા જોઈએ નડો તૂટી જાય તો તેને રિપેર કરવા જોઈએ. પછી કોઈ પણ જગ્યાએ પાણી વેસ્ટ જતો હોય તો તેને અટકાવવા માટે યોગ્ય પગલા તરફ લે છે જેથી પાણી વધુ બગાડ ન થાય. અને ખેતીમાં પણ ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો જેથી બીજા દિવસે પણ તેનો ઉપયોગ થાય આપણે મો મોટા ભાવ જોય છે કે સિટીમાં વધારે પાણીની જરૂર હોય છે પણ ત્યાં પણ લોકો વધુ પ્રમાણ પાણી બગાડ કરતા છે. તે લોકોને પણ સમજાવવું જોઈએ શાળાઓમાં પાણીની જાગૃતિ માટે અનેક કાર્યક્રમ કરવા જોઈએ. જેથી બાળકો પણ તે વિશે જાણે અને પાણી બચાવવાનો વધારે પ્રયાસ કરે. જેથી ભવિષ્યમાંમાં પણ પાણી જળવાઈ રહે. તો તમે કઈ ક્યાં માંગશો?
હા એમાં જોવા જઈએ તો પાણી બચાવુંય એટલે કે પાણી ન સંરક્ષણ કરવું. એના માટે ઘણા બધા ઉપાયો આપણી પાસે ઉપલબ્ધ છે કાર જેમ કે અમુક ગામડાઓમાં ત્યાં પાણી રતું નથી તો એવી જગ્યા જગ્યા આપડણે તળાવો બનાવી શકીએ તો ખણકામાં ડેમ બનાવી શકીએ હ તો અમુક બોર કરીને એમાં ચોમાસાનું પાણી આપણે ઉતારી શકીએ તો એ ઘણા ઉપાયોથી આપણને લાંબા સમય સુધી પાણી ચાલી રહે એવું થઈ શકીએ પવા માટે તો નહી પણ કમસે કમ કપડાં ધવા માટે નાહવા માટે ઢોર ને પીવા માટે એ પાણી આપને ઉપયોગમાં લઈ શકીએ એ રીતના દરેક ગામોમાં જો આ બધી સુવિધાઓ કરવામાં આવે એમાં સરકાર પણ પોતાનું યોગદાન આપી શકે ડેમો બનાવવા માટે અમુક ફંડ આપીને કા તો તળાવો બનાવવા માટે ફંડ આપીને તો એ બધા ઉપાયો અમુક ગામના લોકો પણ પોતે જાતે પણ ખાડા કરીને તળાવ બનાવી શકે તો એ બધા ઉપાયોથી પાણી નું સંરક્ષણ થઈ શકે ને તમે કીધું તેમ કે નાતી વખતે ને એ એવી નાની નાની બાબતોમાં પણ આપણે પાણીનોો બચાવ કરી શકીએ જે આપણને આગળ કામ લાગી શકે કિસાનો માટે પણ વાત કરીએ તો જ્યાં પાણીની ખુબ અછત હોય છતાં ખેતી કરવા માંગતા હોય તો લોકોએ ફુવારા પદ્ધતિ ઉપયોગમાં લેવી જોઈએ જેના કારણે ઓછા પાણી ના ઉપયોગથી પણ વધારે ખેતી થઈ શકે
હ
અમારું જે ગામ છે તે તો ડુંગર વિસ્તારમાં હોવાના કારણે ચોમાસા નું પાણી વધુ ઘંટાથી વહી જતું હોય છે જેના કારણે નીચે જે પાણી કરવું જોઈએ તે ઉતરતું નથી એના કારણે અમારે ઉનાળા માં ખુબ જ સંગી છે તમારું ગામડું પણ એક ડુંગર વિસ્તારમાં છે કે સિટીમાં છે
મારું ગામ પણણ ડુંગલ વિસ્તારમાં છે તેમજ ઉનાળામાં પણ પાણીની ખૂબ તંગી રહે છે અમુક વાર તો પીવાની પણ પીવાના પાણી ની પણ ઓછત પડે છે આમ તો સરકાર આપણને હા પાણી માટે કેટલીક યોજનાઓ તો આપે જ છે પરંતુ ગામના સરપંચો પછી સભ્યો એ મળીને યોગ્ય ફાડાો આપતા નથી અને ગામનોો વિકાસ થતો નથી તો સરપંચ વગોએ પણ જરાક વિચારવો જોઈએ પાણી વિશે તો પાણી પાણી વગર તો આપણું જીવન અશક્ય જ છે તેના વગર આપણે જ સત્તા તો નથી અને જેીવી સત્તા ન પણ નથી પાણી આપને યોગ્ય પ્રમાણ વાપરવું જોઈએ બીજાને પણ સલાહ આપવી જોઈએ
હમ તમે બરાબર જ વાત કીધી ને એમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ તળાવો હો વાત છતાં પણ ત્યાં પાણીની જ પડે છે કારણ કે એની નજીકના લોકો એમાં જ બધો કચરો લાગતા હોય છે કા તો કપડાં એમાં જ ધોતા હોય છે એના કારણે પાણી ખરાબ થઈ જાય છે જે ઉપયોગમાં પ્રછરથી લઈ શક એવું ના હોય એના કારણે પણ દંગી પડતી હોય છે તો દરેક વ્યક્તિ એ વિચારવું જોઈએ કે તળાવ અને જે નેહરો બનાવવામાં આવેલી હોય છે એમાં કચરો નહી લખવો જોઈએ એ રીતના પણ પાણીનો બચાવ કરી શકીએ જો પાણી સ્વચ્છ હશે તો જ આપણે ઉપયોગમાં લઈ શકીશું નહીતર જે પાણી ગંદુ થઈ જશે એ પણ આપણેે પછી પીવામાં લેવાથી આપણું સ્વાસ્થ્ય બગડી શકે છે તો તમે કઈક બીજું આગડ પાણી વિશે કઈક કહેવા માંગો છો
હા પાણી તો આપણે તો સ્વચ્છ જ પીવું જોઈએ ગંદુ પાણી પીવ તો આપણા શરીર માટે તે હાનિકારક છે. તેનાથી શુદ્ધ પાણીથી આપણે સારું જીવન અને લાંબુ જીવન જીવી શકી છે. તો ગંદા પાણીથી આપણે આપણને રોગ થાય અન્ય કોઈ બીમારી થાય વગેરે રોગચાળો પણ પાાટી નીકળે છે પાણી ગંદુ હોય તો પાણી એ આપણા માટે અગત્યની બાબત છે. આપણે તેનું જરાક માન સન્માન કરીને લોકો સુધી તેને જાગૃતતા ફેલાવી અને આગળના ભવિષ્યમાં પણ આપણને તે ઉપયોગી થાય તે રીતે આપણે વાપરવું જોઈએ તો તમારો કિંમતે કિંમતી સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પાછા મળીશું.
હ ચાલો તો હું પણ વિરામ લઉં છું.